હા કેમ છો?
હું તો મજામાં છું તમે કેમ છો?
આજે આપડ કેવું કે આપણા હેલ્થ અવેરનેસ ના ટોપિક ઉપર પરર વાત કરીશું.
સારું તમે જેમ કહો.
હા તો કેવું કે આપણું સ્વાસ્થ્ય આપણે જાળવી રાખવું એ ખૂબ જ મહત્ત્વનું. છે મહત્ત્વનો ભાગ છે આપણાં શરીર માટે. અગર આપણું સ્વાસ્થ્ય સારું હશે તો આપણું મન અને આખું શરીર આપણું પ્રફુલ્લિત થશે અને અગર આપણે સ્વસ્થ નહીં હોઈએ. તો આપણને કેવું કે અ મનને આપણું આખું શરીરને એમાં ઘણા બધા દુખાવાને એવું બધું થતું હોય છે.
હમ હા તમારી વાત તો સાચી છે, સ્વાસ્થ્ય જ ધ્યાન છે. એવું આપડણે હંમેશા સંભાળીએ પણ ઘણા લોકો હેલ્થની વેલ્યુ ત્યારે જ સમજે છે જય્યારે કોઈ બીમારી થઈ જાય છે.
અ હા એ વાત સાચી છે કે અગર આપડે બીમાર પડે ત્યારે જ આપણને આપણા હેલ્થની, સાચી ખબર પડે છે, તો એને આપણે ટાળવા માટે કવું કે, રોજ આપણે સાવ સારું અને પોષ ભોજન કરવું જોઈએ નિયમિત કસરત કરવી જોઈએ, પર તિ ઊંઘ લઈએ અને પૂરતું પાણી આપણે પીએ તો આપણું સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને આપણના શરીરમાં. કંઈ પણ જાતની તકલીફ થતી નથી.
હા આપણા શરીર ના એનર્જી ગ્રોથ અને ઇમ્યુનિટી માટે અલગ અલગ પોષણ તત્વોની પણ જરૂર હોય છે. જેમ કે કાર્બન ડાય કાર્બોહાઈડ્રેટ છે પ્રોટીન્સ છે ફેટ વાઇટમીન્સ મિનરલ્સ અને ફાઈબર્સ, આ બધા યોગ કે માત્ર માં મલવ જ જોઈએ છે આપણે શરીરના.
હા એ વાત પણ સાચી છે. એટલે આપડે કેવું કે ઘરનું સ્વચ્છ અને સાદું ભોજન જ ખાવું જોઈએ. જેમાંથી આપણને વિટામિન્સને બધું મળી રહે અને ઘરનું ભોજન આપણે ખાઈએ. તો આપણું કેવું કે જે, પાચન શક્તિ છે એ પણ એ પણ સારી રહે ને જે ખોરાક છે એ પણ પચવામાં આપણને સારો રહે.
સાદો ભોજન સારો તો હોય છે પણ તો ભી ઘણી વાર લોકોને ટેસ્ટ માટે જંક ફૂડ ખાવાની ઈચ્છા જ થાય છે. જેમકે અમારા જેવા કોઈ ટીનેજર્સ હોય તો એ લોકોને જંક ફૂડ ખાલી ટેસ્ટ માટે જ ખા ખાવાનું જોઈએ છે કેલરી નહી જોઈતી, બટ ટેસ્ટ જોઈએ છે.
હા તમારી વાત સાચી છે ઘણી વાર આપડે જંક ફૂડ ખાવું જોઈએ પણ એ જંક ફૂડ આપણે દરરોજ ન ખાવો જોઈએ કોઈક દિવસ આપણે અઠવાડિયામાં એકવાર ખાઈએ તો ચાલે રોજ ખાઈએ, તો આપણા શરીર ઉપર કેવી કે એની સારી અસર નથી થતી ને આપણે બીમાર પણ પડી શકીએ છીએ.
હમ. બિલકુલ, અને ફ્રેશ ફ્રુટસ, વેજીિટેબલ્સ, દાલ છે, ઘરની પલ્સીસ છે પછી દૂધ ના કોઈ બી વેરાઈટી હોય છે, હોલ ગ્રેન્સ છે. એ બધા આપણા હેલ્થ માટે કેટલા ફાયદાકાર હોય છે.
હા, એમકે દૂધ આપડે રોજ પીયએ તો, આપણને એમાંથી કેલ્શિયમ મળે છે. તો આપણા બોન્સ માટે કેલ્શિયમ ખૂબ જ સારું કહેવાય છે.
હા, અને એના સિવાય પાણી બી સૌથી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. બધા લોકો બીજા જે બી એલિમેન્ટ હોય, બીજા ફ્રુટસ એના પાછળ ભાગી જાય છે અને જે સૌથી પ્રાઈમરી ઇમ્પોટ આપ બોડી ની એ ભૂલી જાય છે. પાણી વગર તો કશું જ નહી ચાલવાનું, પાણી તોમે એજ્યુકેટ અમાઉન્ટમાં લો તો તમારી બોડી ઓટોમેટિકલી ક્લીન થઈ જશે અંદરથી.
હા એમ કે, આપણા શરીરમાં સિત્તેર ટકા જેટલું તો પાણી જ રહેલું હોય છે. તો આપણે પાણી પીવું જોઈએ અને જે પાણીથી ભર કૂર એવા ફ્રૂટ્સ હોય, એ પણ આપણેે ખાવા જોઈએ, જેથી આપણને આપણા શરીરમાં માં પાણી જળવાઈ રહે.
હા, પાણી શરીર ને હાડ્રેટ પણ રાખે છે, અને ડાયજેશનમાં પણ. કરે છે અને બોડી નું ટેમ્પરેચર પણ બહુ હદ સુધી કંટ્રોલમાં જ રાખે છે.
હા, એ વાત પણ સાચી છે અને આપણે સાથે સાથે કેવું કે, જે ખરાબ આદતો છે. જેમ કે આપણેે સ્મોકિંગ કરીએ, દારૂ પીએ, જે નશા કા કારક પદાર્થો છે, એનાથી આપણે દૂર રહેવું જોઈએ. આ આદતોને લીધે કેવું? કે આપણા શરીરમાં ગંભીર નુકસાન પણ પહોંચે છે અને ઘણી વાર તો આપણને કેન્સર જેવી બીમારી પણ થાય છે, જેથી આપણે કેવું કે આ બધી ખરાબ આદત તોથી દૂર રહેવું જોઈએ.
હા, અને ખરાબ આદતો ના સાથે સાથે આપણા હેલ્થ નું ધ્યાન રાખવા માટે રેગ્યુલર એક્સરસાઇઝ બી ઇમ્પોર્ટન્ટ હોય છે‌. કોઈ રેગ્યુલર એક્સરસાઇઝ કરશે તો, એક્સરસાઇઝથી વેટ કટ્રોલમાં રહેશે, મસલ્સ મજબૂત થઈ જશે અને હાર્ટ પણ હેલ્ધી રહેશે અને એના થી આપણ મૂડ બી બહુ ઇમ્પ્રુવ અને બહુ ફેશ ફેશ ફીલ થાય છે આપણને
હા, એ વાત પણ સાચી છે કે રોજ સવારે આપણે થર્ટી મિનિટ્સ કે વન અવર વર્કઆઉટ કરીએ તો, આપણું મન પણ આમ કેવું કે, માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય છે અને આખો દિવસ આપણને કામ કરવાની પણ મજા આવે છે.
હમ, જનરલી તો એવું મેથ હોય છે કે એક્સરસાઇઝ ખાલી બ જે બુઝુર્ગ લોકો હોય, ઈ લોકો કરે છે કાં તો એડલ્ટ લોકો કરે. બટ જોવા જઈએ ને તો, સ્ટુડન્ટસ ને પણ એક્સરસાઇઝ કરવો જ જોઈએ રોજ કેમકે એ લોકો ઉપર કેટલું પ્રેશર હોય છે, સ્ટડી નો, એક્ઝામ નો સ્ટ્રેસ છે, શરીર નો સ્ટ્રેસ છે. આજકાલ તો કેટલા બધા જાત જાતના પ્રોજેક્ટ, અસાઈનમેન્ટ આવી ગયા છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે બી એ લોકો એક્સરસાઇઝ કરશે મેડિટેશન કરશે તો, એ લોકોનું માઇન્ડ એકદમ શાંત થઈ જશે.
હા, એ વાત પણ છે અને કેવું કે, સ્ટુડન્ટ ઉપર સ્ટુડન્ટ. નિયમિત રીતે કેવું કે, એનું સ્ટડી કરતો હોય ને, સાથે સાથે એ રમવા પણ જાય તો એમની કસરત પણ થઈ જાય છે, અને એમનું સ્વાસ્થ્ય પણ સારું રહે. છે ને ખરાં, આજના સ્ટુડન્ટ તો કેવું કે આખો દિવસ. મોબાઈલ અને ટી વી નો વધુ ઉપયોગ કરે તો એમની આંખો દુખે છે, પછી તેમને ગરદનમાં પેન થાય છે. એવું ઘણું બધું વિદ્યાર્થી સ્ટુડન્ટો સાથે પણ આમ એમના સ્વાસ્થ્ય ઉપર અસર પડે છે એમ એવી પણ
હમ્મ, તમારી વાત તો સાચી છે, અને આજકાલ જે બી સ્ટુડન્ટસ લોકો છે, એ લોકો ખાલી સોશિયલ મીડિયા, ફોન ઈ બધાના પાછળ જ ભાગે છે. પોતાના હેલ્થ પાછળ તો જાય જ નહીં, ઊંઘ પૂરી કરવી નથી લોકોને, મેડિટેશન નહીં કરવું સારું ખાવું નથી, પછી કમ્પ્લેન કરે છે કે અમને પ્રોબ્લેમ થાય છે. કોઈ ડિઝીજ થઈ જાય છે, હેડિક થાય છે, ડિપ્રેશન છે ખબર નઈ કેવા-કેવા પ્રકારના આવી જાય છે અહિયાં. સરખી રીતે તમે ઊંઘ પૂરી કરો તો શરીર અને દિમાગ બધું જ રહેશે મ રહેશે.
હા. એનું મેન કારણ કે એ છે કે આ લોક અહ જે સ્ટુ ડન્ટ્સ છે એ સમયસર ભોજન, અહ મીન્સ કે આપણું મિલ હોય એ ટાઈમ ટુ ટાઈમ નથી લેતા. પછી મોબાઈલ નો યુઝ વધારે કરે છે, રાત્રે ટાઈમ ટુ ટાઈમ નથી સૂતા, એમને લીધે એમની આંખને એવું બધું પણ દુખે છે. અને સવારમાં ઉઠે તો એમને હેડેક જેવી પણ તકલીફ થતી હોય છે ઘણીવાર. કેમ કે એ લોકો અહ રાત્રે લેટ સુતા હોઈ એટલે એમને એ એને લીધે પણ એવી અસર અહ અસર થતી હોય છે એમને.
હા. આ બધું સ્ક્રીન ટાઈમથી આંખો પર અસર થાય, અને સ્લીપ પ્રોબ્લેમ્સ, અને ફિઝિકલ એક્ટ ક્ટિવિટી પણ ઓછી થઈ શકાય છે. અને આ જે ટેકનોલોજી આજે આવી ગઈ છે ને, ટેકનોલોજીનો ઉપયોગ ફાયદેકાર તો છે, પણ બેલેન્સ જરૂરી છે, ન્યા સ્ટુડન્ટ બેલેન્સ કરવા માંગતા જ નથી, ટેકનોલોજી આવી ગઈ એટલે ખાલી ઉડવાનું ચાલુ કરી દીધું. એનો સહી ઉપયોગ કરશે તો ખબર પડશે કે ટેકનોલોજી લોન્ચ શેના માટે થયું હતું, અને કરે છે શું તમારી અવાજ કપાય છે.
હેલો.
હા અને આપણે આપણા હેલ્થ માટે કેવું કે જે આપણે આગળ વાત કરી એમ રોજ રેગ્યુલર અહ કસરત કરવી જોઈએ, થર્ટી મિનિટ્સ વોકિંગ કરવું જોઈએ કા તો આપણે વન અવર જીમમાં જઈએ એના લીધે પણ આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, અને આપણને કંઈ પણ તકલીફ થતી નથ થી, અને મેન તો કેવું કે આપણે ઘરનું હેલ્ધી ફૂડ ખાઈએ તો પણ આપણે કેવું કે સ્વસ્થ રહીએ, અને આપણા હેલ્થ ઉપર પણ એની કાંઈ અસર પડતી નથી.
હમ્મ, સાચી વાત. આપણેે પૈસા કમાવવા માટે હેલ્થને પણ ઇગ્નોર કરી દઈએ છે, અને પૈસા કમાઈ ને બી હેલ્થ મળતી નથી. ભલે ને કેટલું બી કમાયલો, હેલ્થ જે પહેલે થી બની હોય ને ઈજ કામ આવે.
હા તમારી વાત સાચી છે. અને આપડે અહ આપણા શરીર ને હેલ્ધી રાખવું હોય તો આપડે કેવું કે એકદમ સારું પાણી પીવું જોઈએ, નકર જે આપણે કદાચ ગંદુ પાણી પી લઈએ, તો એના લીધે આપણા શરીર ઉપર પણ ઇફેક્ટ પડે છે, અને એને લીધે આપણને ડાયરિયા છે, કમળો છે, એવી બધી પણ બીમારીઓ થાય છે. તેથી આપણે સ્વચ્છ અને ઉકાળેલું જ પાણી પીવું જોઈએ.
હા ઉકાડેલા પાણીના ફાયદા તો ઘણા બધા છે, બટ ટાઈમિંગ પે તો ડિપેન્ડ કરે છે, ને સપોઝ તમે કોઈ ગલત ટાઈમ પર અહ પાણી પીઓ છો તો ઈ ઝેર બની જશે તમારા બોડીમાં. એટલે જે કામ કરવું જોઈએ એને ઈ કામ નહીં કરશે, એના સિવાય બીજુ કોઈ કામ કરી દેશે. તો સારી વસ્તુ સારા ટાઈમ પર સારી રીતે ખાવ તો એ ફાયદેકાર છે. નહી તો પછી નુકસાન કરે છે.
હા તે એટલે આપડે કેવું કે કન્ક્લુઝન તો એજ આવે છે. કે આપડે અગર સ્વસ્થ રહેવું હોઈએ તો આપણે કેવું કે હેલ્ધી ખોરાક અ હેલ્ધી ફૂડ લેવો જોઈએ સાથે સાથે અ કેવું કે આપણી સ્લીપ ટાઈમ છે, એને પણ આપણે સુધારવી જોઈએ અને અ મોડરેટ પ્રમાણમાં કેવું કે આપણેે પાણી પણ પીવું જોઈએ
હમ તમારા જોડે વાત કરીને સારું ફીલ થયું
હા ઓકે તો મને પણ તમારી જોડે વાત કરીને ઘણી મજા આવી તો આપણે આવા નવા ટો પિક સાથે ફરી એકવાર મળીશું
સારું સારું બાય
બાય.